હલો અવાજ આવે છે મારો
હવે
હા તો શું કરતા હતી શું કરતા બસ હું તો મજામાં છું તું કેમ છે
મજામાં ઠંડી ગરમી કેવું હોય
અહિયાં તો હવે વરસાદ જેવું ઋતુ સરસ થવા માંડી છે કાલે થોડા છાટા આવ્યા હતા સાંજ ના ટાઈને પાંચ દસ સેકન્ડ જેટલા બસ એટલે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે પવન હોય છે
હ
ગરમી લાગે છે પરંતુ ગરમી ખાલી બહન જ વધારે લાગે છે ના ના તમારી બાજુ તો ઠંડુ હોય ને
એમ ઠંડુ હોય પણ એને પવન ના આવે ને તો અહી ગરમી થાય ને હવાર બે ત્રણ દિવસ માં ને હવાર હવાર માં પડતો વરસાદ વળી દિવસ ના તડકો નીકળે એટલે વળી થો બફારો ને એવું ભેજ વાળો ને એવું થાય પડ્યું દરિયો હોય ને નજીક એટલે
હા એટલે જ તમારે ગરમી ના થાય બઉ
ગરમી એમ ની હતી પણ જો પવન પણ થઈ જાય ને મારે તો એ જ ગરમી થાય ગણી એ બવડો કરશો હમણાં થી નથી વળતો
તું તો હવે અહીિયાંયા ઉત્તર ગુજરાત માંથી ગઈ હોય એટલે તને ત્યાં ઠંડી જ લાગતી હોય વધારે
એમ ત્યાં કરતા ઓછું હોય હા ત્યાં કરતા ઓછું હોય અહં ગરમી પ્રમાણ છાટા આવી જ વચ્ચે એટલે
ના તો આ બાજુ ઉત્તર ગુજરાત બાજુ તો ગરમીમાં એટલું બધું છે ને કે પચાસ પચાસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાયું
તમારે નહી પોહતું તમારે તમારે ત્રીસ થી પાંત્રીસ સુધી જ પહોંચતું હશે
એટલું જ એટલું જ રહેું માપનું જ રહેું એવડું ઘણું નથી રતું તો આખરે
હમણાં અમારા જ અઠવાડિયાયે પેલા તો આપડા પાટણમાં જ ક્યાંક ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હતું મે ચેક કર્યો ને તો અને ફીલ કઅંક અડતાલીસ ડિગ્રી જેવું થતું હતું એટલે જેટલું હોય એનાથી વધારે ફીલ તો એમાં બતાવે છે કે અડતાલીસ ડિગ્રી જેટલું ફીલ થયેલું તાપમાન
કચ્છમાં વધારેપડતી હશે નઈ તો ગરમી બધા સાડી બિઝનેસ જશે તોહી
હા જવાનું કેતા હતા પપ્પા પણ આ વખતે વાત કરતા કે જવું છે સાડી બીજને પછી ખબર નહી હવે જવાનું નક્કી કર્યું કે નથી કર્યું કે શું કર્યું હજી તો અરે તો હજી એક્ઝામ પણ બાકી છે
બવારા
અને પાછું આજેના
હાલ ચાલ
હા હા એજ ને એક્ઝામ ના લેવાય ને હા લવ રુવા ધીરે ધીરે
બીજા બધા છોરાનું કેમ હાલનુંું બ
બસ બધા ઘરે મજા ભણવાનું કમ્પ્લીટ ચાલે ઓમ તો હવે અમે બી ભણવા વાળા બાકી રહે બાકી બધા ભણી લીધું નહી
એ તો હમ બરોબર મુવી જોવા ગયા હ કે નહી
ના ના મૂવી જોવા શું જઈએ ગરમી જ કેટલી પડે છે
થિયેટરમાં તો ઠંડુ હોય ને
હા પણ અહિયાં થી થિયેટર અમારે પાંચ કિલોમીટર થાય તો પાંચ કિલોમીટરનાંત તારમાં આપણે એવા છીએ કે જે બીમાર પડી છેાય એ ઠંડામાંથી સીધું ગરમ એટલી બધી ગર સીધું ઠંડી માં જઈએ તો આ બીમાર પડી જવાય એટલે એના કારણે ઘરની બહાર નીકળતા જ બપોરના
તો પછ રાતે જ જવાય બાર વાગી જાય પણ હાલે હે
ના ના એમ કતા માં પિક્ચર જોવા નથી ગમતા થિયેટર માં નથી ગમતા પિક્ચરો જોવા
એટલે અમને અહિયાં ઓછું જડે થિયેટર તો છે પણ ખાસ જતા એ નહી જોવા થિયેટર પ્રાઇઝ કેટલી વધી વધી ગયા ટિકિટ લઈને અમે મૂવી આ્યા ખરેખર
હોવે તમે એપ્લિકેશન મૂકી હતી ને જે તે પટેલ જોડ એ એપ્લિકેશનમાં સારા હતા મુવી બધાને ખાલી નામ જ જોયા છે અંદર જોયું નથી કારણ કે પરીક્ષા બાકી છે ને એની તૈયારી કરતો હતો એટલે
ભૂત બંગલા તો જોયું મવીને યા એમ સારું હો પણ થોડું માપનું એમ મોું હમ બલ બુલબોલે થ્રી બૂલબુલે થ્રી જેટલું એમ મજા આવતી નથી એમાં
હા એ તો છે ભૂલ ભૂલ ભૂલ ભુલૈયામાં કોમેડી પિક્ચર હતું એનું તો અને છેલ્લે છેલ્લે તો બધું જે અંદર હોય છે એ એમની જ બેનને એવી હોય છે ક કે અંદર અંદર ને અંદર પરિવારમાં ઝઘડા થયા હો પછી એકબીજાને મારી દીધા હોય‌ એ
હ એટલે ભૂલ ભોલ્યા ફ્રીએને એમ તો ખરે પણ એનેયર્યું ભુત બંગલા એમાં ચામાચિડિયા નું હો કૂતરું ને એવું બધું સામાજીડિયા વાળું એમ અક્ષય કુમાર વારૂ
હો હ એ તો મેં જોયું શું પેલો શું કેહેવાય એપ્લિકેશન માં બતાવતા હતા જે હોમ પેજ ઉપર બતાવે ને એ
અક્ષય કુમાર નું મોઢુ બતાવતા હતા એ મેન હીરો હોય એટલે
અક્ષય કુમાર ના જે પપ્પા હોય ને ને એ અક્ષય કુમાર જ મારો ડબલ રોલમાં અઈ ચમાચેડી બની જાય
ડબલ રવામાં કેવી રીતે?
એટલે એઈ ન બતાવતા પણ સ્ટાર્ટિંગમાં નથી બતાવતા એટલે જેમ જેમ એન્ડ આવેનો ને એનો મૂવી નો તઈ તઈ આખી હ કહાની ખબર પડે ર ઓમ જે એને રિયલ પપ્પાને બતાવાના ને મુવી માં સ્ટારિંગ થી ના રિયલ પપ્પા ન એને પપા પછી આખી સ્ટોરી ક્યારે મવી અડધે પહોંચેું ને તઈ ગીતાર આમ હોય રુંને આમ હોય રું ને બધું પછી કાર કહાની કે તારી માં કોણ હતી ને હા
એમાં જે હોર હોરર મુવી હ ને
એ થોડું થોડું ઓરર હોય બસ એમાં કેવું હો છે ચામચીડી હોરું ને એકદમ અંધા સારું વાતાવરણ વારું ને તો જ આવે એમ ચામાચીડી અને લાઈટ ચાલુ રાખો તો જલ્દી ના આવે ગમે તેમ કરી ને આપડ પોતના જોડે લાઈટ ચાલુ રાખવી હોવી જરૂરી એવું એ
તો તો ફોન ની લાઈટ ચાલુ કરીએ કે
તેમાં અક્ષય કુમાર પાછા પડેલું ને એક વખત ભૂત હાજે તો ઘરની લાઈઇટર ચાલુ કરાય વળી ભૂત ખબર નહ કેવી રીતે એને પુજાઈ દે પણ હાથમાં મોબાઈલ આવવારો એનો તો એ ચાલુ કર વળી ફોન પડી જાર પણ એ ગળું પકડવા જારો એનું ગળું પકડો ત્યાને ગાડી ગંધની પાર પહોંચી જ ને ત ગાડી ને ચાવી આસમા જ ર લાઈટ ચાલુ કરી દે ગાડીને હામે જ પડી હોય ત એ નથી પછી ગાડી ની અંદર ઘરી જારો ત એટલા બચી જાર એ હા બજારું ભૂત એટલે ચમાાચેડી જેવો પ્રકાશ આવે ને ત જ ભાગી જાય
હા એટલે ચામાચીડિયું શ શ જોઈ ના શકે એટલા માટે ને સાંજે ના ટાઈમે જ રાતે જ નીકળે એટલે
હમ તો જે નાનકડું હતું ને તોને એને અંધારામાં જ ઉછેર્યો હતો એને ચામચીડા લેજ ઉ છે રે તો એને અંધારામાં રોશની નથી અડવા દીધી એટલે હશે પેલા જે બીજ હતું જે પણ અક્ષય કુમાર બાપુ હતો ને મતલબ એના પપ્પા એની અંદર કરી ગીયુ હતુ પ એટલે પછી આવું બધું હ એ જોવાનું મોવે આખી ખબર પડી જશે
એટલે ભૂત હોય એવી રીતે ભૂત નતું પરંતુ ચામાચીડયમ જ ભૂત હતું એવું
એ એક ઘરનું જંગલ હોયું ને પછી એને બચાવવા માટે એક કોક આવેલી સ્ત્રી આવેલી ને એની વીજળી ને હે હાથ ને ઝાડ ને આ બધું હે અંદર એવ બધું મવી જો વાન થાય છેલ્લે છેલે કોમેડી હે પણ એવડું બધું નહી એમ ઠીકઠાક એમ આમ કવરીમ ભૂલ બોલ્યા ભૂલ બોલ્યા જેવું હય ને
હા હા ભૂલ ભલા થ્રી પણ મેને જો યુ મેં ખાલી ભૂલ ભૂલૈયા જોયું હતું અને ટુ જોયું હતું ટુમાં ક્યાંક અક્ષય કુમારે જોયાેલો ને
ના તું મા કાર્તિક આર્યન જો કાર્તિક આાર્યને જોરો ને તબુ હોરી ને એને ડબલ રોલ એમાં હખર હોરી ને એને મારી નાખી ખે ખબર
હા અને પછી જે ખબર પડેલી કે ખરાબ ઈચ્છતી હતી તારે મરી જાય એમ ભાઈ બહેનનું નિવાારણ લાયદ્યાર
તો કાર્તિક આર્યન લઈદ્યાર
હા ઓમ આખ જીવનમાં એને બધા નકલી ડ્રામા કરીને ભૂત ભગાવડાય કે ભૂત હોય ને એનાથી પૈસા કમાતો ને પછી હાથે માં છેમાં ભૂત જોડે પાલોો પડી ગયો
હમ ત્યાં ભૂલ ભૂલે તે જોઈ જશે તે એમાં માધુરી હૈ ને
એવું એમ મના નામ ખાસ યાદ રહેતા હોય ને બહ એટલે
નેમાં કાર્તિક આર્યન ઓલું ભોલા પાલા ખાવાળું સોંગ આવેલું ને
હોવે
એ સોંગ હે એમાં ઈ મુવી એ તો જોયું જ હશે ને
એજના બોલા ભલા સા મેં તો માદાન થા હા હા
બીજું મૂવી કોમેડી છે ખર એમ ક ક્યારે પેલા પુનર્જન્મ થયો થયો પણ એનો નથી થયો હતો બોલું નથી હોવા મુવી જો
પુન પુનર્જન્મ જે એક લઈને આવેલી જે એ ડાયલોગ એ એમાંથી એક એ રહ્યું પુનર્જન્મમાં
હા એમાં વિદ્યાપાલન અને માધુરી એવું જ લાગેલું મોનજો લે ક હૈ
હા અને પછી ખબર પડી
પણ ઈવીમનું ભૂત નહીં હોતું ઓલાકાર
જે પેલા હા કારણ કે જે એ કાર્તિક આર્યન રાજા બનવાનું એ વખતે ભેગી થને એના કારણે
પેલા કેરી હું નાચવાનું કેરી પ પપ્પા ને બોલા આવે રહી ને
હા એના કારણે પછી એ પપ્પા એને સજા આપ્યા કરે ફરતી રહે એ ત્યાં જ અને એની બે બોનોને ક હવેલીમાં કક રૂમમાં બાંધી દીધી અને પછી એમાં એમ કર કે આમાં મજુ લી એવી રીતે કકું જયારે કહાની કેતો હોયને એ વખતે મેં સાંભળ્યું અતું એટલે.
હમ.
એ પિક્ચરો મને પિક્ચર જોવાના તો અમે પણ મ બૌ મજા આવે પરંતુ હને ક્યારેક ક્યારેક પછી. એ ટાઈમ જ મળતો હોય એને એના કારણે જોવાતા એને નવા પિક્ચરો.
ચ્ચેની વાતતો બીજા દિવસે કરશુ હાલો.
હારૂ.
ઓમટેક.